હું પણ મજા માં છું. તો આજનો આપો ખોરાક તો કેટલા બધા પ્રકારના હોય છે અને આપડે કેટલા બધા ખોરાક નો પ્રકારો આહારમાં લઈએે છીએ તો તમે આજે શું ખાવાનો ખાધું?
આજે હું દાળ ભાત અને ચોખા ખાધું અને એનામાં થોડુંક આમની ચટણી અને એના સાથે આચાર પણ લીધી.
હા. તો આ આપડા દૈનિક ખોરાક છે એટલે રોટી રોટલી શાક દાળ ભાત તો એ આપડા દેશી ખોરાક છે અને આપડે આવા ખોરાકો રોજ આહારમાં લઈએ છીએ એવા ખોરાકો છે. તો એ તો આપડા રોજના ખોરાકો છે, તેવી જ રીતે દરેક જગ્યાઓના દરેક ખોરાક હોય છે, જેમ કે આપડા રાજ્યો છે, તો દરેક રાજ્યના દરેક પ્રકારનો ખોરાક હોય છે, શું તમને એના વિશે કઈ ખબર છે?
એટલું બધું તો નહી ખબર છે, પણ આપડા ગુજરાતમાં સૌથી ફેમસ છે જલેબી, ફાફડા અને ઢોકળા અને ગુજરાતી થાળીમાં બહુ બધા પ્રકારના વ્યંજનો આવે છે, જે હાલમાં મને ખબર નથી અ ત્યારે તો.
હા. તો. એ છે ને આપણા ગુજરાત એ એક પસંદીદા ખોરાક છે એમ માનવામાં આવે છે તો આપણા ગુજરાત નો તેમ જે જેમ તમે કીધું એ બરાબર છે. ખમણ, ઢોકલા, માંડવી, પાત્રા અને બધું એટલે બહુ બધું છે આપણા ગુજરાતમાં ખાવાનું. તો એ બધા છે ને આપણા એટલે આપ આપણે ટ્રેડિશનલ ખોરાક કહીએ ને એ પ્રમાણે આવે વી જાય છે. તો આપણા ગુજરાતની વાત થઈ અને તમને ખબર છે કે, મહારાષ્ટ્રમાં લોકો શું ખાય છે? મહારાષ્ટ્રમાં છે ને લોકો એટલે પૂરણપોળી, ભાજીપાંઉ, ઉસળપાઉ એવા બધા ખોરાકો ફારમા લઈ છે.
અ એટલે રાજ્ય પૂરતું ખોરાક છે એમ માનવામાં આવે છે, શું તમને ખબર છે કે
અ
હા. બિહારના સૌથી પ્રસિદ્ધમાં ખોરાક છે, લીટી ચોખા જે દરેક બિહારીઓને પસંદ આવે છે જેમાં બધા લોકો કઈ પણ જાય તો લીટી ચોખાની જ માંગ કરે છે અને આ સૌથી વધારે પ્રસિદ્ધ છે. અને મીઠાઈઓની વાત કરીએ તો બિહારમાં સૌથી વધારે લાંગ, લતા, રસગુલ્લા જેવા મીઠાઈઓ ખુબ જ ફેમસ છે મલાઈ જેવા. એવી જ રીતે દરેક પ્રકારના ત્યાં પણ ખોરાક મળે છે અને સાદા હોટલમાં જઈએ તો આપણને દાળ, ભાત, ભુજીયા, ચોખા, સબ્જી, વગેરે રોટી, શાક વગેરે મળે છે.
હા. એ વાત બરાબર કીધું. કે બિહારનો પણ એક ટ્રેડિશનલ ખોરાક છે, લીટ્ટી ચોખા જે ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે, તેજ રીતે અ વેસ્ટબંગાળની બાજુ આપણે જઈએ, તો ત્યાં લોકો આહારમાં માંસનું સેવન કરે છે. તેઓ આહારમાં માછીભાત અને પછી દર જાત જાતની માછલીઓને સેવનમાં લે છે અને કેકડાઓ, ઝીંગા જેવા માછલીઓની જાત ને એ લોકો આહારમાં લે છે, તે ત્યાંનું ટ્રેડિશનલ ખોરાક માનવામાં આવે છે અને ત્યાંના લોકો આવા ખોરાકો ડેલી લાઈફમાં લેતા હોય છે, સવારે સાંજે બપોરે એમ તેમને જ્યારે ભાવે ત્યારે તેઓ આવા ખોરાકોને આહારમાં લેતા હોય છે તો આ જે ખોરાકો છે ને એ આપણા રોજના ખોરાકો એટલે આપણે કહીએ ને તો એ આપણે માની શકીએ છીએ કે એ આપણા અ રોજના ખોરાકો છે એમ આપણે માનવામાં લઇ લઈએ છીએ તેવી જ રીતે
સ્ટ્રીટ ફૂડ જો હોય છે તમને કયા કયા સ્ટ્રીટ ફૂડોને નામ ખબર છે જરાક મને બતાવો ને. પાણીપુરી, ચાટ, સમોસા અને ભેલપુરી. મોમોઝ, ચટણી, ચાટ ચટણી, ચટણી દહી પુરી વગેરે સ્વીટ
હા આ આપણા સ્ટ્રીટ ફૂડો છે કે જે આપણને ક્યારેક આપણી ઈચ્છા થા થાય છે ને ત્યારે આપણે આવા બધા ખોરાકોને આહારમાં લઈ લેતા હોઈએ છેએ. આ બધા સ્ટ્રીટ ફૂડો છે ને એ આપણે મનને ભાવે એવા ફૂડો છે પણ એ આપણે એક થી બે વાર લઈએ ને એ જ સારો હોય. જયારે આપણે એને વિચારીએ કે આપણે ડેલી ડેલી એને ખાઈએ ને તો એ આપણા સેહતને નુકસાન કરે છે. કારણ કે એમાં અ જાત જાતના મસાલાઓ અને આપણને ન ખબર પડે એવા તેલોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો એ આપણા શરીરને ક્યાં આપને ક્યાંક નુકસાન પણ પહોંચાડે છે. પણ જ્યારે આપણે એને હપ્તામાં એકવાર અથવા મહિનામાં બેથી ત્રણ વાર લઈએ તો પણ એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ જયારે આ પડે રોજના જ નુકસાન પહોંચાવે જ છે અને એ આપણા શરીરને અ એટલી બીમારીઓની સામે રક્ષણ કરવામાં મદદ નથી આપતી અને જયારે આપણે એનાથી કંઈક અલગ વિચારીએ. જેમ કે ફળો ખાવા માટે તો એ આપણને થોડુંક વધારે એવું સારું અસર
ચાડે છે તો આ પરળદિયામ એ આપણા શરીરને સારું અસર પહોંચાડે છે પરડદિયામ કઈ કયું ફળ
અને કયો કયો માવો છે કે જે આપણા શરીરને સારો સેહત બનાવે છે, એ તમને એના વિશે કઈ ખબર છે?
હા ખબર છે ને. કા કાજુ છે, બદામ છે, અખરોટ છે. કેસવીસ છે, છોહાડા છે.
અને બવ વધારે પ્રકારના ડ્રાયફ્રૂટો આવે છે.
હા એ વાત તો છે. આ કાજુ કિશમિશ બદામ અન અખરોટ પિસ્તા એ આપડા માવા છે. અને ફળોમાં કેળા, સફરજન, દ્રાક્ષ, સંતરા અને આવા બધા એ આપડા ફળદય છે કે જે આપણા શરીરને સારું બનાવે છે તો આપડે બને ત્યાં સુધી આવા ખોરાકનું આહારમાં ઉપયોગ કરીએ ને તો એ સારું કહેવાય કારણ કે આપણને તે અહ એટલે છેને આપણા શરીરને તંદુરસ્ત પણ બનાવે છે અને આપણને તેનાથી ફાયદો પણ થાય છે. એટલે આપણને બને ત્યાં સુધી તો આવા ફળો ફડદિયા વસ્તુઓમાં માવા મિશ્રીનો આહારમાં ઉપયોગ કરવો જરૂરી છે કારણ કે આપણા સ્ટ્રીટ ફૂડો કરતા એ આપડા આહારને વધુ સારું બનાવે છે તો આપણને બને ત્યાં સુધી આવા ખોરાકોને જ આહારમાં લેવો એ જરૂરી છે. આવા ખોરાકો એ આપડા શરીરને સ્વસ્થ બનાવે છે અને આપણને ખૂબ જ સારું એવું બનાવે છે શું તમે આવા ફળોફળદિયાને માવા મિશ્રીને આહારમાં લો છો?
હા લિયે છે ને. હરહદ માં દરરોજ કાજુ અને બ દામને પીસીને હળદર ને દૂધમાં હળદર મવીને દરરોજે પીવું છેું જેનાથી મારા શરીરમાં પૌષ્ટિક મેળવે છે અને એનાથી મને ખુબ જ બધો લાવા લાવો પણ મેળવ્યા છે. જેમ કે તાકાતો મળે છે અંદરોની બીમારીઓથી સે લડાઈઓથી આપણને રક્ષણ આપે છે. અને એવી જ નહી પણ એનાથી આપણને દિવસના થકાનો પણ મીટી જાય છે અને આપડા શરીરમાં દુખાવો હોય તે પણ કમી જાય છે એવી જ નહીં હું બદામને પણ પાણીમાં જેનાથી મારે યાદાશ પણ થોડુંક વધારે થાય છે.
હા, આવું બધું આપ પણને આહાર માં લેવું જરૂરી છે. દૂધને પણ આહારમાં લેવું ખૂબ જ જરૂરી છે. આ દૂધ અને માવા ફળ ફળદિયા આપડા શરીર એ સ્વસ્થ બનાવે છે. અને આપણને રોગોથી દૂર રાખે છે. જ્યાં બને ત્યાં એટલે જેટલું બને તેટલું આપણને ઘરડો ખાવો અને સારું ખાવું જોઈએ કારણ કે એનાથી યે આપણું શરીર પણ સ્વસ્થ રહે, અને આપણને એનાથી કેટલુક ફાયદો પણ થાય છે, તો જેટલું બને તેટલું આપણને ઘરનું જ ખાવું જોઈએ, તેનાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે, જેમ કે અમે... જો ઈચ્છા હોય તો જ, એ હપ્તામાં એક કાં તો મહિનામાં એકથી બે વાર જ બહારનું ખાઈએ છીએ, અને જો ઈચ્છા હોય તો જ નહીં તો અમે નહીં ખાઈએ અમે જ્યાં બને ત્યાં જેટલુ બને તેટલું ઘરમાં જ ખાઈએ છીએ. અને કંઈ ખાવાની પણ ઈચ્છા હોય તો અમે ઘરમાં જ બનાવી લેતા હોઈએ છીએ, તેનાથી અમને ખૂબ ફાયદો પણ થાય છે અને અમારું શરીર પણ સ્વસ્થ બને છે, અમારી શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધે છે, અને રોગ સામે લડવાની... શક્તિ માં પણ વધારો થાય છે, એટલે અમે જ્યાં બને ત્યાં જેટલું બને તેટલું ઘરનું જ ખાઈએ છીએ અને સારું ખાઈ છીએ, તો એનાથી અમારા શરીરને પણ ફાયદો થાય છે, તો તમે પણ ઘરનું જ ખાવાનું કરો. અને સારું ખાવાનું કરો.
હા હું હવેથી આવો જ પ્રયાસ કરીશ.
ઓકે. ઓકે બાય.